કરી્યા છો
જય શ્રી કૃષ્ણ ભાઈ
જય શ્રી કૃષ્ણ શું કરી રહ્યા છો
કઈ નઈ બસ બેસી રહેલા તમે કેમ છો
એકદમ મજામાં શું છે હમણાં હાલમાં કોઈ મુવી મુવી જોવા ગયા તો બહાર
હા હમણા એક મૂવી લાગેલી હતી આ સ્પાઈડર મેન ની તો તે મુવી અમે જોવા ગયેલા હતા ખુબ જ મજા આવી અમે બધા મિત્રો સાથે ગેલા હતા અને બધા સાથે જોવાની એક અલગ જ મજા આવતી હતી તો તમે પણ અમણા મવી જોવા ગયાશે એકાદ પ્લાન બન્યો હશે મુવી નો
હા અમારો શું છે પ્રગ્રામ બન્યો હતો આગળ એક વાર પણ બધા જે દોસ્તા લોકો હતો તે એમણે ના પાડ્યો હતો કારણ કે એમણે મુવી એકવાર જોઈ જ કાઢી હતી એટલે પછી એ લોકો એ ના પાડી તો ત્યાર પછી હમણાં પાછી એ મુવી જયારે આવી ત્યારે મેં જે અમારા સગા સંબંધીઓ અને ભાઈ બંધોને જણાવ્યું તો એ લોકો બધા તૈયાર થયા અને અમે ફેમિલી સાથે જોવા ગયા જોવા ગયા હતા તમે જે સ્પાઈડરમેન મુવી જોવા ગયા હતા તે શું છે હોલવુડ ની છે કે પછી આપણા ઈન્ડિયાની જ છે
એ હોલવુડની મુવી છે અને એમાં હુ આવે તેમાં જે મજા આવે છે બધા મલ્ટીિવર્સની મુવી જોવાની અલગ જ મજા આવે છે કારણ કે શું તેમાં શું થાય કે ભાઈ બધી મુવી એકકો સાથે આપડણે જોવી પડતી હોય એકબીજાની મુૂવી આપડણે જ્યાં સુધી જોઈ ના હોય ને ત્યાં સુધી આપણને આખી મુવી ખબર ના પડે જેથી કરીને આપણે બધી મુૂવી જોવા પડે અને ત્યાર પછી આપણને ખબર પડેશે પરંતુ તે મુવી જોવામાં ખુબ જ મજા આવે છે
હા હા વાત તમારી બરાબર છે અને અમે જે જોવા ગયા હતા અમે જે ગુજરાતી ફિલ્મ જોવા ગયા હતા અને જે હમણાં કનો કને પડી છે તે જોવા ગયા હતા તે માટે અમને તો ખૂબ જ મજા આવી હતી અને એ ફેમિલી મુવી હતી તો અમને ફેમિલી સાથે જોવા ગયા હતા તો તેના પર ઘણા બધા બેનિફિટ્યા હતા અમને ઘણું બધું શીખવા પણ મળ્યું હતું અને મૂવી છે તે જે પ ખટમ ખટમ એટલે કે પતવા પતવા પર આવે ત્યારે તો અમને આંસુ પણ આવી ગયા હતા કારણ કે એટલી મસ્ત મૂવી હતી એમાં જે સોંગ હતું એટલે કે ગીત હતું તે પણ ખૂબ જ સરસ હતું અને જે આપણે જે પાવાગઢ ડુંગરની જે રણીકરણી છે તે બતાવવામાં આવી હતી અને અમે એ પહેલા તો અમે ડાયરેક્ટરની સાથે વાત કરી મવી જોઈને આવીને પછી તો ડાયરેક્ટરે પણ અમને જણાવ્યું હતું કે અમને પણ એટલી આશા નહી હતી કે આ મુવી આટલે હિટ થશે એટલે કે ફેમસ થઈ જશે પરંતુ ઘણી બધી ફેમસ થઈ ગઈ અને લોકો પણ તૂટી પડ્યા હતા અનેને હાલમાં તો તેમમની ટિકિટો પણ એટલી ખૂબ વેચાઈ રહી છે અમે સારું અમે જ્યારે ગયા ત્યારે અમે સસ્તામાં જોઈ આવ્યા હતા પરંતુ હાલમાં તો ખૂબ જ ભાવ વધી ગયો છે અને એનાથી અમને જીવનમાં ઘણું બધું શીખવા પણ મળ્યું હતું અને અમે જે નાના નાના બાળકોને લઈ ગયા હતા એવ પણ ઘણું બધું શીખ્યા છે અને હવે જાતા દસે પણ આ મુૂવીને અમે ક્યારેય ભૂલી નથી શકવાના શું તમને જે તમે મૂવી જોઈ તે મવી માંથી તમને કઈ શીખવાનું મળ્યું છે
હા અમે પણ આ મુવી જોઈને ખુબ જ એવું શીખ શખવાનું મળે છે કારણ કે આ નાલા નાલા જે. છોકરાઓ છે મૂવી જોઈને એવું બધું માટે જ શીખતા હોય છે કારણ કે આ જે મૂવીઓ સારી મૂવી જોશે તો એ લોકો સારી વસ્તુ બધી શીખશે જેથી કરીને આપણે મૂવીમાં પણ પેલા જે સારી મુવી હોય છે તેવી જ મુવી દેખાવી જોઈએ જે એટીન પ્લસ મુવી હોય અને જેમાં ખરાબ કોન્ટેન્ટ બતાવ્યું હોય તે મવી આપણે ન બતાવી જોઈએ કારણ કે છોકરાઓ જે જોઈ છે તે જ શી જેથી કરીને આપણેે છે ને અ તેઓને સારી મૂવી. બતાવવું જોઈએ અને તેઓને સારી મૂવી જોવા પ્રેરિત કરવું જોઈએ કારણ કે જે મૂવીઓ સારી હોય છે જેમાં અ ચ સચ્ચાઈની જીત થાય છે તે મૂવી આપણે બતાવવી જોઈએ જેથી કરીને તેઓને છે ને અ સારું શીખવાનું મળે અને તેઓ પોતાની લાઈફમાં સારું એવું કામ કરે.
હા તમારી વાત એકદમ સાચી છે અને ફિલ્મોનું એક બીજું મહત્વ એવું છે કે તેમાં આપણને ઘણું બધું બતાવવામાં આવ્યું હો છે અને ફિલ્મો પણ ઘણા પણ પ્રકાર હોય છે જે કેમ કે કોમેડી ફિલ્મ હોય છે એક્શન ફિલ્મ હોય છે રોમેન્ટિક ફિલ્મ હોય છે હોરર ફૂ ફિલ્મ હોય છે અને આપણે જો તરેકે ફ્રેન્ડલુક સાથે જઈએ તો આ બધા જ પ્રકારની મૂવી જોઈ શકીએ છીએ પરંતુ જો આપણે ફેમિલી સાથે જવું હોય તો આપણે રોમેન્ટિક મૂવી કે એક્શન વાળી મૂવી અને ખાસ કરીને તો હોરર મૂવીનો મૂવી જોડવાનું ટાળવું જોઈએ કારણ કે હોરર મૂવી જોવા જો આપણે જઈએ તો એના કારણોસર જે બાળકો હોય છે તેના પર ઘણી બધી ઇફેક્ટ થતી હોય છે કે અસર થતી હોય છે એના કારણે મ માણસ કોઈ વાર ડરી પણ જાય છે અને એકવાર જો ડર એના બેસી ગયો તો આખી જિંદગી એ ડર રહેવાનો પણ ભય રહેલો છે તેથી આવી મુવી જોવાનો ટાડો જોયે તમે કોઈ વાર તમારા બાળકો સાથે ગ ફેમિલી સાથે હોરન મુવી જોવા ગયા છો
હા અમે પણ એકવાર હોરર મુવી જોવા ગયા હતા અને રાતના જ અમે હોરર મુૂવી જોવા ગયા જેથી કરીને રાતનાના ટાઈમ પર શું એક તો પહેલેથી જ બીક લાગતી હોય અને તેમાંજ હોરર મુૂવી જોવા ગયા હોય ને તો અલગ જ વધારે બીક લાગે જેથી કરીને હોરર મુૂવી જોવાનું આપણે રાતના રો ટાળવું જ જોઈએ અને જો આપડા નાના છોકરાઓ સાથે હોરર મુૂવી જોવા જાય ને તો નાના છોકરાઓ વધારે બી જાય છે અને તેઓને ટાવ ભરાવવાનો અને એવો બધો જોખમ પણ વધી જતો હોય છે જેથી કરીને હોરર મુવી આપણે અ દિવસ ના મુૂવી જોવી જોઈએ કા તો પછી રાતના જોવાનું ટાળવું જોઈએ કારણ કે હોરર મુૂવીમાં એવા બધા સીન બતાવવામાં આવે છે જેથી નાના છોકરાઓને તો બતાવવું જ ન જોઈએ અને હોરર મુવીમાં પણ બહુ જ ટાઈઇપની મૂવી હોય છે જેમકે કોમેડી હોરર હોય છે તો કોમેડી હોરર મુવી બતાવી શકાય છે પરંતુ જે એકદમ પ્રોપ હોરર મુવી હોય છે ને તો ટી મુવી બતાવવામાં આપણને બીક લાગે છે અને કોઈ વાર તાપણને જ બીક લાગે તો નાના છોકરાઓને તો કઈ વધારે જ બીક લાગે અને તેઓને વધારે તાવ પણ ભરાઈ જાય એવું બધું થઈ જાય છે જેથી કરીને આપણેે છે ને અ જે કોમેડી હોરર મુવી એ જ બતાવી જોઈએ મને તો લાગે
હા તમારી વાત એકદમ સાચી છે અને ફિલ્મો હુ છે કેટલીક ફિલ્મો તો આપણને પ્રેરણા બનાવી જાય છે જેમ કે મેં તમને લાલ મુવી છે થોડી ઘણી વાત કરી એ બધી ઘણી બધી સારી મવી હોય છે જે આપણને સારું એવું માર્ગદર્શન પણ આપી જાય છે અને ઘણું બધું શીખવા પણ આવે છે અને મૂવી ન પણ જયારે સ્ટાર્ટિંગ થાય છે ત્યારે ઘણ બધું જે દારૂ હોય છે સિગરેટ હોય છે એ બધું છોડવાની જે એડ આવે છે તે કારણસ ઘણા વ્યક્તિઓ સુધરી પણ જાય છે અને નીજે કોન્ટેક્ટ નંબર પણ આપેલો હોય છે ધરા કે કોઈને એ બધી આડર છો છોડાવી હોય તો એ કોન્ટેક્ટ કરીને પણ છોડાવી શકે છે તમારે શું કેવું આ બાબટ અંગે
હા બાબત એકદમ સાચી વાત છે તમારી કારણ કે કેટલીક એવી મુૂવીઓ છે જે આપણને એવા રાહ પર શીખાડી જાય છે જેમ કે અ ત્રી ઇડિયટ્ ટાઇપ એવી બધી મુવી હોય છે જે આપણને ભણવા પ્રત્ય બધા કામ કરવા માટે એવી રીતના પ્રેરિત કરે છે ને કે મુવી જોવાનું બંધ થયા કરે છે તેમાંથી. મારી ફેવરેટ મુવી છે જેમાં છે ને આ જે. કેરેક્ટરને એવી રીતના ડેવલપ કરવામાં આવ્યું છે ને કે તેને જોઈને એક અલગ જ મજા આવ છે તેમાં વટાવવામાં આવ્યું છે કે આપણે કોઈ પણ વસ્તુ પ્રત્યે જો પેશન હોય તો આપણે તે વિશે ના પણ આપણે ભણ્યા હોય અને ના પણ આપણને કઈ કર્યું હોય તો પણ આપણે તેમાં ટોપ કરી શકીએ છીએ કારણ કે જે વસ્તુ આપણને કરવાની અંદરથી મજા આવતી હોય ને તો તે વસ્તુમાં આપણે ટોપ કરી શકીએ છીએ જેથી કરીને એ બધું મુવીમાં એકદમ સારી રીતના પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે જે મને ખૂબ જ સારું લાગ્યું તમારે શું કેવું છે આ મૂવી પર
હા તમે જે થિયેટર્સ મવી જોવા ગયા તે તો ખુબ જ સારી છે અને જયારે તમે આ વાત કરી કે આપને જે પ્રેરણા મળવી જોઈએ મવી તો તેવી તો મવી મેં પણ એક જોઈ હતી તે તે મુવીનું નામ હતું ટ્વેલ્થ ફે શું બતા હતું એક નાનો ગામનો એક છોકરો હતો તે પહેલા તો દસમામાં હતો ત્યારે ગામડામાં શું હતું કે ચોરી કરાવીને પાસ કરી દે તે એવું હતું તો એને પણ ચોરી કરી હતી પણ ત્યારે છે ને જે અધિકારી હોય છે જે ઇન્ફેક્શન માટે આવ્યા હતા તો એમણે એને પકડી ગયા હતા અને એને જણાવવા એને પૂછવામાં આવ્યું હતું કે તું ચોરી કેમ કરે છે તો એને એના જવાબ ઉતર આપ્યું કારણ કે એવો ઉત્તર આપ્યો કે અમારે ત્યાં તો શું ચોરી કરીને બધા પાસ થાય છે એટલે મેં પણ પાસ થું હતું ત્યારે જે અધિકારીઓ દ્વારા એને શીખવામાં આવ્યું કે ચોરી કરવી જોઈએ નહીં અને જયારે બીજી વખત એક્ઝામ લેવય ત્યારે એ ફેલ થયો પરંતુ એને ચોરી નહી કરી એ પ્રયાસ કર્યો અને એ જયારે પાસ થયો ત્યારે એને એના મિત્ર ને કોઈ પોલીસ વાળ પકડ્યો હતો ગેરકાનૂનીસર તો એ લડત માં પણ આવ્યો ત્યારે એને પોલીસ વાળાને જણાવ્યું કે જયારે મેં આઈપીએસ બના્યા ત્યારે સૌથી પહેલા તને જ સસ્પેન્ડ કર્યા એમ તો બને જાટ ખૂબ જ મહેનત કરે છે એક ચક્કીમાં કામ કરે છે મિલની ભઠ્ઠી માં અને ઈટની ભઠ્ઠીમાંને એવું કામ કરીને એ જયારે જોબ પર લાગે છે જયારે આઈ એસ બને છે ત્યારે એને ગરનાને પણ ખૂબ જ આનંદ થાય છે અને આ મુવી મેં ફેમિલી સાથે જોવા ગયો હતો એટલે મને પણ ખૂબ જ આનંદ અમારા બાળકો પણ ફેમિલી પરથી ઘણું બધું શીખ્યા છે અને જે પહેલા અમારા ઘરના બાળકો હતા તે વાંચ કેવમાં જે આળસ દેખાડતા હતા તે પણ એ લોકો ટાળ્યું છે અને હાલમાં તો એ લોકો ખુબ જ વાંચી રહ્યા છે શું તમે એવું કોઈ ભણવાના વિષય ઉપર કોઈ મુવી જોય છે
હા ભણવાના વિષય પર અમે મૂવી અમે વિચારી રહ્યા હતા કે જોવા જઈએ કારણ કે નાના બાળકોના એજ્યુકેશનવાળી મૂવી દેખાડીએ ને તો ખૂબ જ સારું રહે કારણ કે હમણાં બાળકો તો એક તો ફોનમાં જ પહેલેથી જોતા હોય છે અને ફોનમાં જ એ લોકો એ બધી એવી મૂવી જોયા જ કરે છે જેથી કરીને આપણે આપણે એજ્યુકેશનવાળી મૂવી થિેયેટર મા જઈને જોવી જોઈએ અને બાળકોને ટ મૂવી જોવા માટે પ્રેરિત કરવી જોઈએ કારણ કે એક્શન મૂવીને એ બધી મૂવી તો હવે જોયા જ કરે છે પરંતુ આ જે એજ્યુકેશનવાળી મૂવી છે એ બધી મૂવી પણ હવે જોવું જોઈએ તમારે શું કહેવું છે આ બાબત પર
હા તમારી વાત સાચી છે એજ્યુકેશન મૂવી જોવું એ તો ખુબ જ સારી બાબત છે અને એજ્યુકેશનની સાથે સાથે અમે કોઈ વાર ઘરના કેમ એક્ઝામ હોયને જયારે કંટાળી જાય છે ત્યારે બાળકો પણ જે એક્ઝામમાં જે ટેન્શન હોય છે તેમાં એ લોકો એ પણ ઘણી બધી જે ખુશી હોય છે તાળવી પડે છે જેમ કે બહાર રમવાનું જાઓ ને ફિલ્મ જોવાનું ખાસ કરીને બાળકોને ફિલ્મ જોવાનું ખૂબ જ ગમતુંય છે તો જય્યારે એક્ઝામ પટી હતી એટલે અમારા જે છોકરા છે તેને દસમાની ત્યારે અમે ત્યારે ત્યારે જે ધઢમાલકરની એક મૂવી હતી તે થિયેટરમાં પડી હતી અને એમ હતું કે કોઈ હશે કોઈ મૂવી પરંતુ અમને જયારે વાત. મલી કે ખૂબ જ કોમેડી મૂવી છે ત્યારે અમે પૂરા ફેમિલી સાથે ગયા હતા અને શું એટલી મજા આવી હતી એમને એ મૂવી જોવાની અને એક પણ સેકન્ડ અમે પડદાથી પોતાની આંખને દૂર કરી શક્યા નહી હતા અને એટલી મજા આવી હતી શુ કોમેડી હતી એ મવીમાં અમને ખુબ જ આનંદ થયો હતો અમારા બાળકો પણ ખુબ જ ખુશ થઈ ગયા હતા અને જે એમનું જે રીઝલ્ટનું ટેન્શન હતું એ પણ ઘણી અંશે દૂર થઈ ગયું હતું અને ઘણું બધું અમને નાની નાની બાબતમાં શીખવા પણ મળ્યું હતું અને એ બાબતમાં પણ જે પૈસાનું શુંું છે તે જ દર્શ અને છેલ્ જે એ લોકોને પૈસા તો મળી જાય છે પરંતુ એ લોકો પૂરેપૂરા પૈસા નુ દાન કરી લે છે એ જોઈને તો અમને પણ ખુબ જ આનંદ થયેલો હતો અને નાના બાળકો પણ ખુબ જ વંચિત થઈ ગયા હતા કે આ કેવી રીતે થઈ શકે શું તમે આવી કોઈ કોમેડી મુવી જોઈ છે અને તમને કઈ એમાં શીખવા મળ્યું છે
હા અમે પણ જ્યારે અમારી એક્ઝામ પતી હતી અને લાસ્ટ પેપરના દિવસે તો અમે પહેલાં તો નક્કી કરેલોું હતું કે ભાઈ પહેલાં તો એકદમ સારી રીતે વાંચશું લખશું અને સારી રીતે એક્ઝામ આપીશું પરંતુ ભાઈ જ્યારે વેકેશન પડે લાસ્ટ પેપર પતયુ અને બીજા દિવસે અમે મૂવી જોવાનો પ્લાન બનાવેલો હતો અને ત્યારે અમે ડેટપૂલ નામની પૂ મૂવી જોવા ગેલા હતા અને એટલી કોમેડી મૂવી હોય એટલી કોમેડી મૂવી અમને ખૂબ જ ગમેલી હતી અને તેમાં એટલા બધા ભારે ભારે સીન હતા ને કે ખૂબ જ મજા આવી હતી કારણ કે કોમેડી મૂવી જોવાની એક અલગ જ મજા આવતી હોય અને મિત્રો સાથે જો આપણે કોમેડી મૂવી જોવા જઈએ ને તો સાથે તે કોમેડી મૂવી જોવાની અલગ જ મજા આવે અને ઘરે આવતી ફેરા બી તે મૂવીની જ વાત ચાલતી હોય છે અને તે જે જે સીન જોઈ તે બધા આપણા દિમાગમાં છપાઈ જતા હોય છે અને તે જ મૂવીની વાત આખો દિવસ ચાલ્યા કરતી હોય છે અને એવી મૂવી અમુક જ હોય છે જે વારંવાર જોવાનું મન થાય છે જેથી કરીને કોમેડી મૂવી જો શું છે કે તે આપણને હંમેશા જોવાની મન થાયા કરે છે એક્શન મુૂવીમાં ને એવુંમાં આપણને એકવાર જોયા પછી કંટાળ આવ લાગી જાય છે પરંતુ જો આપણે કોમેડી મવી બધા સાથે જોવા જઈએ મિત્રો સાથે તો ખુબ જ મજા આવે છે અને મિત્રો સાથે જોવા જવાની તો અલગ જ મજા આવતી હોય છે મૂવીઓ તો
હા તમારી વાત એકદમ બરોબર છે તમારી સાથે ફિલ્મોની વાત કરીને મને ઘણું બધું જાણવા મળ્યું છે મેં પણ આશા રાખું કે તમે પણ ઘણું બધું મારા પરથી જાણ્યા હશો
હા હા ભાઈ
ચાલો મળીએે
હા ચાલો